હાલો.
શું મારો અવાજ આવી રહ્યો છે, મિત્રો?
હમ છે.
હાલો.
હ હ.
અવાજ આવી રહ્યો છે, મારો?
હા આવી રહ્યો છે, તમારો અવાજ
હ તમે શું કરી રહ્યા છો અત્યારે?
ની કય હવે તો જમીને આવ્યો ને હવે બેસીને છેક કંટાળ આવતો છે, એટલે
બરાબર તો જમવાનું એવું કઈ થઇ ગયું?
હા હા થઈ ગયુ
તો શું ખાધું આજે?
હા હા.
હાલો.
તમે
શું ખાધું આજે તમે?
આજે ખિચડી ને સાક રોટલી ને છાશ હતી
બરાબર એટલે તમે હો હોસ્ટેલમાં રહો છો એવું? કેવી ચાલી રહી છે, તમારી કોલેજ લાઈફ?
એમ તો હવે સારી જ ચાલી રહી છે, મજા આવી રહી છે, કોલેજ જાવા
બરાબર તમે દરરોજ કોલેજ જતા હશે એવું?
હા હા હું હવે તો દરરોજ જાઉં છું
તો મારા ફ્રેન્ડ સર્કલ પણ સારો હશે એટલે તો દરરોજ જતા હશો
હા હા દરરોજ જાય છે.
હમ તો તમે કઈ ભાષામાં કોલેજ કરી રહ્યા છે, ગુજરાત મીડિયમ કે પછી? ઇંગ્લિશ મીડિયમ
એમ તો મને ઈંગ્લિશ થોડી આવડતી નહિ એટલે મેં ગુજરાતી મીડિયમ લીધું છે.
બરાબર. અત્યારે હું એમ તો ફીજ છું તો જરાક આપણે ટોકીપ ટોપિક ઉપર ચર્ચા કરીએ?
હા હા.
આપણો ટોપિક છે, ભાષાનું મહત્ત્વ તો ભાષા એ આપણા મા તે ખૂબ મહત્ત્વની વાત છે, ભાષા અનેક પ્રકારની જેમ કે જોવા જઈએ તો હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ મારાઠી, તેલગુ વગેરે ભાષાઓ જેવી છે. તો પોતાના રાજ્યામાં જે બોલાતી ભષાઓ તેને લોકો રાજ્ય વાઈઝ ઘણું મહત્વ આપતો હોય છે, જેમ કે આપણા ગુજરાત એમાં જોવા જઈએ તો ગુજરાતી ભાષાને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે, પછી મહારાષ મા પણા જએ તો ત બોલાતી ભાષા જેમ કે મરાઠી એને તેનું ત્યાં ખુબ મહત્વ છે, એટલે આપણને મુખ્ય રીતે ભાષા તો આવડવી જ જોઈએ તેના વગર આપણે માહિતી સંચાર ન કરી શકીએ. એટલે કોઈ પણ પ્રકારની ભાષા જાણવી આપણ આપણા માટે ખુબ અગત્યની વાત છે. બાળક જયારે જન્મે છે. ત્યારથી તે પોતાની મા તૃભાષામાં વાત કરતો હોય છે, આપણે પણ અલગ અલગ માતૃભાષા છે, કોઈની કોઈની પણ બોલી અલગ હોય છે, જેમ કે અમુક પ્રદેશમાં અલગ બોલી બોલાતી હોય છે, તો અમુક પ્રદેશમાં કય વિવિધ બોલી બોલાતી છે, જેમ કે સાઉથ ગુજરાતમાં જોઈએ તો તુરકી ભાષા બોલાય છે જ્યારે ઉપર ઉત્તર ગુજરાતમાં જોઈએ તો કાઠિયાવાડી ભાષા બોલાતી હોય છે. તો ભાષા એ પ્રદેશ વાઇસ બદલાય છે. તો આપણે ભાષા જાણવી ખૂબ જરૂરી છે. તેનાથી આપણે માહિતી સંચાર કરીશ શકીએ છે અને લોકો સાથે વાતચીત કરી શકીએ છે. તો તમારી માતૃભાષા કઈ છે?
એમ જોવા જઈએ તો હું ગુજરાતમાં રહું છું એટલે મારી માતૃભાષા તો ગુજરાતી છે. પણ હજુ એના ભાગ પડે છે જેમ કે અમે ગામડામાં રહીએ છીએ તો અમારી હજુ માતૃભાષા કોકની થઈ જાય છે એટલે કે વારલી
બરાબર એમ પ્રદેશ વાઇસ ભાષા બદલાતી રહે છે. તો ભાષાનું પણ આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. આપણે જયારે બીજા રાજ્યમાં જોઈએ જેમ કે મહારાષ્ટ્ર તો ત્યાંના લોકોને વધારે મહારાષ્ટ ભાષા આવડ હોય છે તો ત્યાં આપણે જઈને ગુજરાતી ભાષા બોલીએ તો તે લોકોને કઈ ખબર ના પડે. અને આપણે તે લોકો સાથે સારી રીતે માહિતી સંચાર ન કરી શકીએ. એટલે એક ભાષા તો આવડવી ખૂબ જરૂરી છે. આપણે રાષ્ટ્ર ભાષા હિન્દી છે તો હિન્દી આવડવી આપણે આપણા માટે ખૂબ મહત્વની વાત છે તેનાથી આપણે દરેક રાજ્યમાં જઈને માહિતી સંચાર કરી શકી છે અને આપણે ત્યાં રહે રહે રહેવા જઈએ તો આપ અને આપને તે ખૂબ મહત્ત્વની બાબત ગણાય. કેમ કે આપણને ભાષા જ નહી આવડતી હો તા ત્યાંના લોકો જોડે આપણે કેવી રીતે બોલી શકીએ એટલે ભાષા આવડવી જરૂરી છે. ઇન્ટરનેશનલ ભાષા તો આવડવી આપણા માટે ખૂબ અગત્યની વાત છે કારણ કે આપણે કેરલ જેવા રાજ્યમાં જશું તો ત્યાંના લોકોને આપણી ભાષા તો ખબર જ નહીં પડશે પણ ત્યાં ખાસ કરીને ઇન્ટરનેશનલ ભાષા એટલે કે આપણી ઇંગ્લિશ ભાષા ખૂબ સારી રીતે તે લોકો સમજે છે એટલે આપણને ઇંગ્લિશ પણ આવડવું ખૂબ જરૂરી છે. જયારે આપણે વિદેશમાં જઈએ ત્યારે ત્યાંના લોકોને આપણા ભારતની ભાષા એટલે કે હિન્દી પછી ગુજરાતી છે એમ અલગ ભાષા તે લોકો સમજી નથી શકતા તેથી આપણે ત્યાંના લોકો જોડે વાત કરવા માટે ઇન્ટરનેશન નેશનલ ભાષા એટલે કે ઈગ્લિશ આવડવી જોઈએ તો જ આપણે તે લોકો સાથે માહિતી સંચાર કરી શકીએ છે. એટલે ભાષાનું પણ આપણા જીવનમાં ખૂબ મહત્વ છે તમે પણ શાળામાં કે અન્ય જગ્યાએ ઈંગ્લિશ ભાષા તો ભણવામાં આવતી છે, જો તે આપણને કઈ ખબર જ નહી પડતી હશે તો આપણે તેની સારી રીતે બોલી જ નથી શકતા એટલે તે આપને પહેલા આપણે તેને શીખવી જોઈએ જેથી તે આપણને આવડે અને આપણે બીજા સાથે એનામાં વાત કરી શકીએ તો ભાષા એ આપણા જીવન માં અગત્યની બાબત છે, કે આપણને ભાષા અનેક પ્રકારની શીખવી જોએ. જેમ કે આપણે પ્રાચીન ભાતા ભાષા સંસ્કૃત સંસ્કૃત એ સૌથી પ્રાચીન ભાષા છે, જે આપણે વધારતા નહી પણ અમુક શ્લોકો તો આપણને આવડતા જ છે, એટલે તે આપણ માટે મહત્વની એટલે ગર્વની વાત કેવા કેવાય છે. તો તમે પણ કંઈ ભાષા વિશે જણાવવા માગશો?
હા હા મિત્ર હું પણ થોડું ઘણું જન જણાવવા માંગુ છું જો ભાષા એ મનુષ્યને મળેલી સૌથી અમૂલ્ય ભેટ છે, એમ કહેવામાં આવે છે. ભાષા દ્વારા આપણે પોતાના વિચારો લાગણીઓ, જ્ઞાન અને અનુભવો અન્ય લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. જો ભાષા ન હોત તો એકબીજા સાથે વાતચીત કરવી શિક્ષણ મેળવવું અને સમાજનું નિર્માણ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે, તો ભાષા એટલે કે વિચારો, લાગણીઓ અને માહિતી વ્યક્ત કરવાનું એક અસરકારક માધ્યમ તે બોલીને, લખીને અને સંકેતો દ્વારા વ્યક્ત થઈ શકે છે. એમ જોવા જઈએ તો ભાષા માણસને સાથે જોડે છે, પરિવાર, મિત્રો શિક્ષકો અને સમાજના સાથે સાથેનો સંબંધ ભાષા દ્વારા જ મજબૂત બને છે. જેમ આપણે જોય છે, કે શામાં આપણે તમામ વિષયો ભાષા દ્વારા શીખએ છે, પુસ્તકો વાંચવા પરીક્ષા લખવા અને જ્ઞાન મેળવા માટે ભાષા ખૂબ જ જરૂરી છે. દરેક ભાષા પોતાની સંસ્કૃતિ, પરંપરા અને લોક સાહિત્ય અને ઇતિહાસને સાચવી રાખે છે. ભાષા આપણને આપણા મો સાથે જોડે છે. સારી ભાષા બોલનર વ્યક્તિ આત્મવિશ્વાસ પોતાના વિચારો રજૂ કરી શકે છે, સારી વાણી સારા સંબંધો બનાવવામાં મદદ કરે છે. આજના યુગમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષાઓનું જ્ઞાન શિક્ષણ વેપાર અને નોકરીમાં ખૂબ ઉપયોગી છે. માતૃભાષા એ ભાગને સૌથી પહેલા શીખા શીખે છે. માતૃભાષામાં વિચારું, શીખવું અને લાગણી વ્યક્ત કરવી સરળ બને છે, ગુજરાતી ભાષા આપણે આપણે આપણો ગૌરવ છે, તેથી આપણે ગુજરાતી ભાષાનું સન્માન કરવું જોઈએ. નવા લોકો સાથે સરળતાથી વાત કરી શકાય. અન્ય રાજ્યો અને અન્ય દેશોની સંસ્કૃતિને સમજવા માટે મદદ મળે છે. રોજગારીની વધુ તકો મળે છે આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.
અને ડિજિટલ યુગમાં પણ ભાષાનું ખૂબ મહત્ત્વ હત વધી રહ્યું છે મોબાઈલ ઇન્ટરનેટ સોશિયલ મીડિયા અને શિક્ષણના દરેક ક્ષેત્રમાં ભાષા જરૂરી છે. સારા ભાષા કૌશલ્ય ધરાવનાર વ્યક્તિ જીવનમાં વધુ સફળ બની શકે છે તો મિત્રો હું તમારો તમે એવી હજુ કઈ કે કેશો
હા તો તમે આટલી સરસ વાતો કરી તો મને પણ ખૂબ જાણવાની મજા આવી આપણા આ આધુનિક યુગમાં આપણને ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી ભાષા આવડવી ખૂબ જરૂરી છે. જેનાથી આપણે સારી રીતે બીજા લોકોનો પરિચય મેળવી શકે છે ટેકનોલોજી કે જેમાં જોવા જઈએ તો મોબાઈલ છે પછી કોમ્પ્યુટર છે તેમાં મોટેભાગે આ કમ્પ્યુ અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હો હોય છે તો આપણને અંગ્રેજી ભાષા આવડવી ખૂબ જરૂરી છે તો આપણે પહેલાં તો અંગ્રેજી ભાષા શીખવી જોઈએ. અને તેનો ઉપયોગ કરતા આવડવો જોઈએ તો અંતમાં હું આટલું કહીશ કે અમે આટલી ખુબ સરસ. વાતો કરી પછી મારો સહકાર આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને પાછા આપણે મળીશું.
હા ચાલો તો.